અ હા બોલ
ક્યાં હતા આપડે
પેપર હમ
પેપર તો પતીથી ગયું હતું રેસીપી ચાલતી હતી આપણે
હા રેસીપી અને પેપર ની વાત હતી
ફ્રાન્કી બનાવીતી મે એની વાત પતી ગઈ હતી
અમે બ્રેડ પકોડા કર્યા તા કાલે મારી બહેને આવી હતી ને તો બનાયા હતા બ્રેડ પકોડા
ઓહો
એમાં પાછું કઈક મીઠું ઓછું પડી ગયું
ઓ
તો અને અમુક વાર કેવું થાય છે બ્રેડ છે ને જાડી આઈ જાય છે તો પછી એને કટ કરવી પડે આપડી રીતે
હા
અ ઘણું બધું થાય છે, બનાવતી વખત
અત્યારે એવું ચાલે છેબધું, બહારનું ખાવાનું ગમતું નથી ઘરે બનાવવાનું કંટાળો આવે
હા, હું મારે બનાવી જ છે ફ્રેન્કી ઘરે પણ આળસ આવે છે, કેમકે એરે થોડુંક વધારે કામ કરવું પડે એટલે ફ્રેન્કીમાં
અ, ફ્રેન્કી માં મે અવે મેં બનાવી ને એક દિવસ તો કેટલા નહીં, નહી તો અઢી બે, અઢી, ત્રણ કલાક જતા રહ્યા હશે
હા, એજ ને બધું ચોપ કરવાનું વેજીિટેબલને એવું એટલે
હ, પછી રોટલી કરવાની એની માટે સ્પ્રેડ બનાવાનું
હહા એ જ ને
એલા વાર ના કે
એજ કંટાળો આવે એ બધું બનાવવામાં
મને પણ બહુ કંટાડા આવે પણ પછી એક વાર ખાવી તી બહુ ઈચ્છા થઇતી તો બનાવી દીધી તી
મેં તો સેપ્પી વાળા ને ત્યાં જઈ ને
હા એજ હમ
તો
એ લોકોને કરતા વાર કેટલી બધું પ્રિપેર કરીને રાખી હોય તૈયારી કરીને રાખી હોય ઓર્ડર આવે બનાઈને આપીદે ગરમ ગરમ
એજને
આપણા તો તૈયારી કરવાવામાં અડધો દિવસ જતો રહે
એજ પણ એવું મારો તો એવો જ વિચાર છે કે ભાઈ ભણવામાં જેટલી ફીસ આપણેે આપીએ છે ને એટલી ફીસ માં તો આપડે સારો એવો બિઝનેસ ખોલી દઈને જમવાનો
હા હા ખાવા પીવાનું તો બહુ ચાલે અને પણ કોલેજ રોડ સાઈડ કરીએ ને આપણે બેસ્ટ
હા અને બી એમ ગુજરાતી ફૂડ હોય ને ચટાકાવાળું તો તો બધા ખાશે જ
પણ આપડા આપણા ઘરેથી અત્યારે પરમિશ ના મળે એટલે એટલે ભણીએ છે. હ
બાકી તો ગુજરાતી લોકોના હાથે જમવાનું સારું બનતું હોય.
હા હ ગુજરાતી નું આમે હ ગુજરાતી નું આમે અમે બધાના ભાવ હો
અને એજ ને અને આ તો જો ને સેફ્ટી વાળો ખાલી મળે છે શું ત્યાં ફ્રેન્કી અને પેલું એ
સેન્ડવિચ ના ના ના ના પિ્ઝા સેન્ડવીચ ફ એ બધું હોય છે.
હા હા એવું હોય પણ આપણેે એક જ આઈટમ લઈ લઈએ ધારો કે ફ્રેન્કી લીધી તો હવે એમાં અ ચાર પાંચ અલગ અલગ વેરાયટી કાઢી લેવાય કે એકમાં ચીઝ વગ કરની એકમાં ઓન્લી વેજી ટેબલ્સ વાળી એકમાં પનીર વાળી છે એકમાં સેઝવાન વાળી છે એવું બધું તો અલગ અલગ આમ પાંચ છ એક જ વસ્તુની પાંચ છ વેરાયટી થઈ જાય
એના છે વેરાયટી પણ ફ્રેન્કીમાં કેવું છે સે સે્પીની સ્પેશિયલ ફ્રેન્કી છે પછી ચીઝ વાળી ફ્રેન્કી છે અને બીજું કોઈ ના મે બી બે કે ત્રણ જ ટાઈપની છે બીજું બધું અવેલેબલ હોય ના હોય એવું હોય છે.
હા એજ ને પણ એમ કે એક જ વસ્તુ ઉપરથી એટલી બધી વેરાયટી થઈ જાય તો વાંધો ના આવે બહુ આઈટમ રાખવાની જરૂરત ના રહે
હા અને પછી એની એનો બે હા બેઝ તો એક એક જ નાનો રોટલી કરવાનો લોટટે જ બાંધવાનો એલે તમે ગમે એની વેરાયટી અંદર ની બદલવાની છે.
ઇન્ગ્રીડિયન્ટ ખાલી બે ત્રણ
અને અ કેચપ ન બધી બ
હા એક બે વસ્તુ જ બદલવા એટલે આખી નવી આઈટમ થઈ જાય
હા
એટલે વાંધો ના આવે એને અને એની તો બહુ જ વેચાય છે. ભલે ને એવો એ મોંઘી કરે ને તો બી વેચાય છે એની
થોડા દિવસ પલ્લાધીથી થોડા ટાઈમ પલા
હા ખવાય એની તો નડિયાદ માં તો એની જ ફેમસ છે વધારે જેમ નડિયાદ ના પફ ફેમસ છે, પણ નડિયાદ ના પફ તો અત્યારે છે ને થોડાક લો ગયા છે હવે
હઅ
આમ ખાય છે ખાનારા લોકો તો હાઈ ફાઈ પબ્લિક ઓછું ખાય છે પફ હવે ત્યાંના
ઓછું થઈ ગયું કેમ કે બધાને આમ હવે પેલું નવું નવું આવવા માંડય્યું ને હ લાઈક ફ્રેન્કી છે પિઝા છે, પછી પનીની છે
હા
બનાઈયા લો ઓ, આઈનોક્સ, આઈનોક્સ વાળા મોલમાં અંદર જઈએ ને ત્યાં નીચે જ છે પનીરની સ્પેશિયલ, એટલે રાઉન્ડ આવે ને સેન્ડવિચ એના ટાઈપમાં, મસ્ત આવે છે એ પણ
રાઉન્ડ સેન્ડવિચ એને ખબર મને
હોય છે હું તને એક વાર ત્યાં લઈ જઈશ ટેસ્ટ કરાઈશ મસ્ત આવે છે.
ઓકે ઓકે જઈશુ.
પાણીની.
પાણીની પનીની પા, હા હા સાંભળ્યું છે આવું કશું. ઓકે, નડિયાદમાં ટી પોસ્ટ ભી એક બહુ ફેમસ છે.
હા, એની મેક્સિકન સેન્ડવીચ બહુ મસ્ત.
હમ્મ, એ હા ત્યાંની સેન્ડવીચ સારી હોય છે તે એ ફેમસ ટી માટે છે ટી પોસ્ટ પણ ત્યાની ચા. થોડી થોડી ઠીક હોય છે.
ચા નહીં પીધી આજ સુધી પણ મને ને મેક્સિકન સેન્ડવિચ બહુ બાવે.
છે.
હા, મે ખાલી આજ સુધી પેલું એ ટ્રાય કરી મેક્સિકન સેન્ડવિચ.
ઓકે. આમ ત્યાંની વાઈભ સારી આવે. ટી પોસ્ટની, ત્યાં શાંતિ થી બેસાય પછી તમારું લેપટોપ વર્ક હોય ને તમે તમાર ઓનલાઈન બેસ ને કરી શકો એમ ત્યાં શાંત હોય છે ને તો.
હ હા, કરી શકે પણ છે ને એમાં આમ થોડી સ્પેસ ઓછી છે લાઈક એમાં પાંચ કે છ ટેબલ છે એ પણ થોડા નજીક નજીક. એટલે છે ને પબ્લિક આમ બેસાવું છે
હા, બહ વધારે પબ્લિક આવી જાય ને તો તમાર બેસવાનું
હા, પછી આમ લાગે ત્યા પેલું આપપણ નથી આપડે એને જ
હા, બહુ નજીક નજીક થઈ જાયએ. એટલે પણ ત્યાં બેકગ્રાઉન્ડમાં છે ને સોંગ્સને એવું ચાલુ હોય ને એટલે બે ટીપોસ છે નડિયાદ માં તો ડાભાણ બાજુ છે એક
આ બાજુમાં મારા ઘર થી ઓપોઝિટ સાઈડ જઈ લેફ્ટ સાઈડ, આપડે એ જે ભીમજીપૂરા સા તેથી આમ ડાયરેક આમ જઈએ.
હા, હા એજ કહ છું ને હાઈવે બાજુ જઈએ ને એટલે આવે છે ત્યાં ડાભાણ સાઈડ
હા.
હા.
પણ મે હું હજી ત્યાં ન થી ગયુ તા આપડે ત્યાં પેલું મિસ્ટરડીવા ડીઆઈ વાયની પાછળ છે ને
હા, ક્રોમા વાળું. ક્રોમાની સામમે
ક્રોમા ની સામ
શ્રીજી વિલા કરીને છે ને કોમ્પ્લેક્સ શ્રીજીિવિલા
હમ્મ
એ આપણે ટીપોસ્ટમાં જઈએ ને એની પહેલા જ એ પટ્ટામાં શ્રીજીવિલાનું બોર્ડ મારેલું છે.
એવું નહી જોયું મે મન તો એટલ યાદ છે મેકડોનાલ્સ ની સામેમે પેલો મિસ્ટર ડીઆઈ
ડીઆઈવાઈ. હા, ડીઆઈવાઈની પાછળ ના કોમ્પ લેક્ષમાં છે રિયલ લાઈફસની પાછળ
હા, ના રિયલ બટ પાછો ભી જે બિલ્ડિંગમાં એની પાછુંની બાજી
ઓ રિયલ એક જ બિલ્ડિંગમાં નહી એકલાનસ ની જોડે
હા. નાની. અલગ છે એકવેનસ ક્યા વે કની ક્યાં એકવેનસ ની બાજુમાં તો પેલું નવું ફૂડ કોર્ટ જે ખુલ્યું છે.
ના બેન એકવેનસ ની જોડેજ છે રિયલ બાઇટ એકવેનસ છે ને તો એની બાજુમાં એક બી બિલ્ડિ છે ઉપર.
અ હ. એ તો ખબર છે, ના એકવેનસ એકવેમસ ની બાજુમાં છે એ તુલસી છે તુલસી રેસીડન્સી એવુક કઈ છે.
હા.
એ ત્યાં એની બાજુમાં છે કદાચ.
એક્સિસ એક્સિસ કે કોઈ બેંક છે ને
હા હા હા હા એ એની બાજુમાં.
હા, પછી એનાથી સેજ આમ આગળ જઈએ ને એટલે અંદર ગલી જેવો પટ્ટો પડે છે પાછળ ત્યાં અંદર છે ને ટીપોસ્ટ. હા, બસ એ ટીપોસ્ટ ની વાત કરું છું. તો.
હ પણ તે ટીપોસ કીધું ને એની બાજુમાં જે ગલી પડી ને સ્કૂલ માં જવાની ગલી છે ને રીયલ બાઇટ્સ આ બાજુની સાઈડ છે અહીંયા આ બાજુ રાઇટ કે લેફ્ટ સાઇડ.
વાળી ગલી
હા, હા, એજ છે ત્યાં. એમ જવા જેવું ત્યાં રિયલ બાઇટમાં પણ રૅપ મસ્ત આવે હો ખા જે એક વાર મસ્
હા, રિયલ બાઈટસ નું ભી જમવાનું સારું હોય છે હવે તો
ચંબાન
ત્યાનો બર્ગર ને એવું બધું સારું હોય છે.
અચ્છા.
હા, ખાવાનું ખ ખાધું છે ત્યાંનો બર્ગર બે ત્રણ વાર ટેસ્ટ કર્યો છે હમણાં હમણાં થી તો
ના હમણાં કે હમણાં નમના થી કેટલું બધુ ખઈ લીધુંશ હમણા અઠવાડિયા અઠવાડિયા પહેલા જ ખાધો તો
હા, સારું ચલો તને પછી કોલ કરું મારું ચાર્જ પતે છે.
હા હા વાંધો નહી કોઈ વાંધો નહી. હા વાંધો નહી. સારું ચલ. બાય.